હલો ચાલો આપડે વાત કરીએ આજે તો તમારો તો હું સર વાત કરું છું કે જ્યારે હ જ્યારે હું
માં હતું ત્યારે મને એવ અનુભવ થયો હતો
જે આજે મને યાદ છે જે અમે સ્કૂલ સાડાથી એક પ્રવાસે ગયા હતા જ્યાં અમને લઈ ગયા ત્યાં અમે કિરના જોડે ગયા હતા જોવા માટે અને ત્યાં ખુબ જ એક સારું એવું દ્રશ્ય અમને જોવા મળ્યુંને અમે સીધા એક્ટ્ર બસ અમારી રાતના નવ વાગે ઉપરી સ્કૂલ માફે સ્કૂલ થી અમે નીકળ્યા નવ વાગ્યા અને ત્યાંથી પછી અમારી બસમાં બેસીને અમે સીધા નીકળી ગયા ગિરનાર માટે અને ખુબ જ એક યાદગાર મુસાફરી જેમા પણ અને અમે સીધા બસમાં બેસીને અમે ફન્ડે જોડે બેસિયા અને ત્યા સીધા નીકળી ગયા
ગિરનાર માટે અને અમે હવે હાઈવે બસ જતી
ને હાઈવે પર ખુબ જ સારી એવી લાઈટંગ નું પ્રડસણ હતું તે અમને જોવા મળ્યું અને એ ખૂબ જ સરસ હતું જે જોઈને અમને ખુબ જ આનંદ આવ્યો્યો અમે રાતના નીકળ્યા હતા ગા ફસ્ટ નાઈટ અમે કોઈ પણ ઊંઘિયો જ નહી બધા જાગતા હતા ને અવાજ કરતા હતા ચરાતા હતા લાઈક બહુ જ અવાજ કરતા હતા બસમાં પાછળ બેસીને ખુબ જ મજા કરતા હતા
પ લગભગ એક બે વાગ્યા છે ત્યારે ફાઇનલી બધા હ
થાકીને પછી હવે સુવા માંડએ એક પછી અમે પણ સુઈ ગયા પછી હવારે અમે વહેલા ઉઠ્યા અને પછી
એકવાર અમે ખુબ જ હાઈ પોઈન્ટ પણ જ્યાંથી અમે
સુરજ નીકળતા અમે જોયું અને તે દ્રશ્યો ખુબ જ સરસ હતું આજે પણ મને યાદ છે કે એકદમ આખું વાદળ લાલ લાલ થઈ ગયો હતો સુરજ નીકળતોને અમે જોતા હતા બારી એથી એન પછી ત્યારે સીધા પૂછે ગિરનાર ગીરનાર પહોચ્યા નથી અને પેલા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા કઈ રીતે ક્લામ્બિંગ કરવું રાખવી છે અને બધું ત્યાં અમે વધારે વેટ લઈ જવાની ખુબ જ મનાઈ હતી કારણ કે બો ખુબ જ ઉપર ચડવાનું હતું તો અમે સીધો ટ્રેક અમારા ચાલુ કર્યું
એન્ડ આફ્ટર ધીમે ધીમે બધાએ ચડવાનું ચાલુ કર્યું બધા એં સ્ટાર્ટિંગમાં સ્પીડ બહુ હતી બધ બોજ વધારે સ્પીડ ગતિ એ ચડતા હતા ઉપર પછી થોડાક ચડીને બધાને ખબર પડી ગઈ બો મુશ્કેલ થવાનું છે ને બધા એક્સિટમેન્ટ નો બોજ સીપડ મા ચડતા હતા પછી બધા ની સીપડ ઓછી થાયે ગયે થય ગયા ને અમે પછી ધીમે ધીમે દ્રશ્યોને આનંદ માણતા ધીમે ધીમે ઉપર જતા રહ્યા ધીમે ધીમે પછી અમે ઓલ મોસ્ટ હાફ પોઇન્ટ પર પોચીયા આફ્ટર
બે કલાક જેવા પછી
અને ત્યાં અમને થોડી વાર રેસ્ટ કર્યો બધા સર જોડ અને ત્યાં એક નાસ્ તા હોઉસ પણ હતુ ત્યા અમે બધા બેસીને નાસ્તો કર્યો ત્યાં ભજીયા હતા વડા વડા હતા ભાજી હતી ખુબ જ જાત જાત ના પકવાનો હતા જે અમે ખુબ જ આનંદ
માંડી અને ત્યાં પછી અમે પાણી અને બધું પીને ફરીયા એક કલાક નો આરામ કર્યા પછી શુરૂઆત
અને ત્યાંથી પછી અમે સીધા ચડવાનું ચાલુ કરી અને અમે સીધા ઉપર પહોંચી ગયા પ્રોપર અને ત્યાંનું દ્રષ્ય ખુબ જ સરસ સુંદર હતું જે કોઈ ના ભૂલ એક વાર જોય આજ સુધી મે ભૂલી શકયા નહીં એં ખુબ જ સુંદર એ દ્રશ્ય જોય અમે સીધા વાછા નીચે ઉતરવાનું ચાલુ કર નીચે આવતી વખતે અમે રોપવે નો સારો લીધો હતો જે સર લોકો જોડે અમે બધા ગ્રુપ બનાવી દીધા અને એક એક ગ્રુપ રોપેમાં એક પછી એક નીચે આવતું હતું અને રોપે માંથી દશ્યો વધુ સારા હતા જોવાના એકદમ અને ઈઝી હતું ઉતરવાની કોઈ ઉતરવા ના પડે મતલબ સીધા અમે આરામથી દ્રશ્યો માડતા માડતા
ધીમે રહીને જઈને નીચે આવ્યા અને તે રાઈડ ખુબ જ મજેદાર હતી તો આવો
તમારો કોઈ એક્સપિરિયન રયો છે તમને હજુ પણ યાદ છે
હા હા રહ્યો છે મારું એવું એક યાદગાર પર જેમાં જેમ અમે અમારી ફેમિલી જોડે ફરવા ગયા હતા જં અમે આવા જ એક પહાડ છે જેનું નામ છે ચોટીલા ડુંગર અને ત્યાં અમે એક વાર ગયા હતા મારાં ફેમિલી જોડે અને એ ખુબ જ સરસ હતું નાનો છે ડુંગર બટ ખુબ જ ધાડ ચડવાનું છે અને એ અમે લગભગ અમે રાતના નીકળ્યા હતા ગાડીમાં અને પછી ઓલમોસ્ટ ત્યાં અમે ઘણા બધા દર્શન કરીને આવ્યા પેલા અમે શરૂઆત અમારી વીરપુરથી થઈ ના વીરપુર ન તો પેલા સારંગપુર કરી જ્યાં અમે પેલા સારંગપુરમાં ગયા ત્યાં નઈ ધોઈને આરતીમાં ભાગ લીધો અને પછી ત્યાં દર્શન કર્યા અનેમમ થોડી વાર ફર્યા અને પછી ત્યાંથી નીકળીને સીધા વીર પ જવા માટે નીકળ્યા ઓલમોસ્ટ અમે અગિયાર બાર વાગે જેવા વોપુર પહોચી ગયા અને ત્યાં સાહેબ બાબા હ ત્યા મે વીરપુર જઈને ત્યાં અમે પેલા દર્શન કરી અને ત્યાં એક સુવિધા પણ છે જ્યાં તમે ફ્રીમાં નાસ્તો અને ખાવાનું ડેલી ચાલતું જ હોય છે તો ત્યાં અમે પછી એ ભંડારામાં પણ ભાગ લીધો જેમને ખુબ જ સરસ ખાવાનું આપવામાં આવ ક્લાિક નીચે બેસીને ખાધું અને તે ખુબ જ આનંદમય એકપરસ જેમે બધા ફેમલી જોડે ખધું અને પી ત્યાંથી અમે સીધા નીકળી ગયા ખોડલ ગામ માટે ત્યાં અમે ખોડલધામ નીકળી ગયા અને ખોડલધામ ખુબ જ એક સુંદર જગા છે જ્યાં અમે ઓલમોસ્ટ બે વાગે જેવા ચ ખુબ જ નજીક છે અને ખોડલધામ એટલી મોટી જગા છે અનેને જ્યાં ખુબ જ મોટો બગીચો બા છે ખુબ જ મોટી જગ્યા છે અને મંદિરનું કારકિર્ એકદમ ખૂબ જ મોહલે એવી છે એટલી સુંદર રીતે પાક્કું મંદિર બનાવ્યું છે જે પથ્થર ને કોરી કોરીને ખુબ જ સુંદર છે અને ત્યાંથી સીધા ત્યાંથી પછી અ સુવિધા નીકળી ગયા ચોટીલા ડુંગર પર છેલ્ છેલ્લો સ્ટાફ અરો એ હતોું્યાં અમે ત્ર ચાર વાગેવા પહચ્યા અને ઓલમો અંધાર થવા આવ્યું હતું તો હ સીધા જ મડી ગયા ચડવા માટે ઉપર અને ઉપર અને ઉપર ચડતા ચઢતા પહેલા તો બ એક્સાાઈટમેન્ટમાં થોડા જલ્લી જલ્ ચતા કરવા મણ અને થોડેક જ જતા અમને ખબર પડી ગઈ કે આ બહુ મુશ્કેલ થવાનું છે કારણ કે એ ડુંગર તો નાનો છે પણ જે ચડવાનું છે ને તે એકદમ ધાડ એકદમ સીધો હોય છે તો એ ખુબ જ મુશ્કેલ થઈ જાય છે અને એમ કઈ સહારો લઈને જ જડવો પડે હાથ વગર ચઢ પણ ના શકે પકડવાગર ક તો અમે સીધા એ પકડતા પકડતા ઉપર જો અને પછી અમે સીધા ઉપર પકડીને ચડ્યા અને પછી અમે ગયા
હ
હ એ ઉપર સેડિયા વચ્ચે વચ્ચે અમે થોડો થોડો ઉભી પણ રહેતા હતા થાક ખાવા માટે અને ત્યાંથી પછી સીધા ચડી ગયા ઉપર અને ત્યાંથી ખુબ જ અમને સુંર એક વ્યુ જોવા મળ્યું કે જેમકે મેં તમને કીધું ઓલમોસ્ટ સનસેટ થવાનો હતો તો તેના માટે તે સંર અમે જોયું અને તે અલમોસ્ટ થાતા થતાા થોડી ઉપર એક બેસીી નને એક સંચટ જોયું ધ્યાનથી અને પછી અમે સીધા દર્શન કરીને પછી નીચે આવવા માંડ્યા નીચે આવવાનું ખૂબ જ સરળ હતું કારણ કે લાઈક બિકોઝ ઓફ ગ્રેવિટી લાઈક ઇઝી હતું જો ઉતરવા માટે બસ મેીમે ધમે ઉતર્યાખતે સ્પીડમાં ગયા હતાતેમે આવ નીચે આવીને પછી ત્યાં એક અમે હોટલે ગયા ત્યાં અમે ખુબ જ સારો સરસ નાસ્તો કરીમ ખૂબ જ ભૂખ લાગી આખો દિવસ ફરી અને અમે કો થાકી ગયા હતામે ત્યાંથી નાસ્તો કર્યો અને પછ દા સિની કડિયા સીધા વા ઘરે આવતા આવતા ઓલમોસ્ટ અમા બે વાગી ગયા હતા અને પછી આવીને બેઠા અમે સુઈ ગયા અને એ ખૂબ જ યાદગાર મામારો રહ્યું છે પ્રવાસ અને એવા ઘણા પ્રવાસ કર્યા છે અમે જે એક વાર અમે એજ રીતે અમે એક વાર મા બાજુ વિલ્સન હિલ તરફ લક હિલ સ્ટેશન તરફ ગયા હતા જે આ એક ખુબ જ રસ્યમય જેવી જગા છે આ ત્યાં અમે ગયા નામ પણ મને યાદ નથી આવ જગ પર એટલું મસ્ત છે ઉપર હિલ સ્ટેશન છે પણ ઉપર તમને તળાવ પણ જોવા મળે છે અને તે ખૂબ જ સરસ હતું એટલું સરસ હતું કે તને વિશ્વાસ જ ના થાય લક એ રીતે બનાવ્યો ચારે તરફ પને રેલિંગસ બનાવી હતી જેનાથી તમે ત્યાં આર ફરી શકો છો અને અંદર પણ ત ખુબ જ માછલી અને ખુબ જ સુંદર મજાના કમળ ને એવા ફૂલ ખીલ્યા હતા જે અમને ખુબ જ ગમ્યા અને ત્યાં એક નાનું એક કેફ જ એવું હતું જ્યાં અમે બેસ્યા અને ત્યાં અમે ચાય કોફી સવાર ના મયા અને ત્યાં પછી અમે કલાકો સુધી બેસી રહ્યા ત્યા અમને ખૂબ જ આનંદ આવ્યો હતો ખૂબ જ એટલું સરસ રીતે બનાવ્યું હતું કે ન પૂછો વાત એકદમ બેસ્ટું અને ત્યાં અમે પછી અમે પાછા ઉપર ટ્રેક કરવાનું ચાલુ કર્યું અને આ રીતે બીજો એક અમારો સફળ રહ્યો હતો
હરી વા લ હા
સારો તમારા લાગે સાર તમાર ર છે લાગે છે